કઈ થયું તું?
ના ના કાપી નાખ્યો. અવાજ તો તોને તો હું કવ કાપી નાખું.
હોય કાપી નાખીએ તો લગભગ એવું કંઇક? પૈસા ઓલું મિનિટ હોય ને એ પણ ઓલું થઇ જાય. તો ખબર નથી. પાછું આમાં એવું કંઈ કેવાનું નથી? પાણી વિશે, પ્રદુષણ વિશે, ને વાતાવરણ વિશે. કેવુંક છે? વાતાવરણ તમારું?
હ મ અમારે તો મસ્ત છે. વાદળા છાયા હુવા છે.
હંઅ અમારે તો જો હમણા પોદરા હાલશે.
હા અ.
તો ભાઈને ઉઠતા વેત.
એવું.
હવ સવારે ઉઠે પછી.
હ.
તરત જ એમાં જ રહીએ. હવામાં જ.
તા. હમણા મોટા થઈને મા સિવે તો ખબર અને ઓલી બધીયુ. પછી જોઈ. મને કે મારે ય બાાવળ જડે. બીજી વાત નહીં કાલે અમે હરખ થી ગયા. સરસ થઈ ગયા. એક વાર માં થય ગયા.
હા અ.
જોઈએ બસ કે જે મને આવશે કે નહીં. દે કે નહી દે. આમ કે નઈ. તેમ કે નઈ.
તું એક સચવાઈ જાય ને પછી, દઈ દે એને કે.
એને કઈ આવડતું નય. એમ વાતુ કરતી હોય અમારે અલ્પા ઈ આવતી તયે. અમારે અશોકની બાઈ ને ચોવીસ તારીખે.
છે. તારા ભાભી ને. કેટલા મો મહિનો છે?
ચકા માં બે છે. બાવીસ બાવી બાવ ના
કેતી તી અહીંયા જોબ હતી.
હા બીજ પર સાગર નીચે એમ ગયો ને પવા
હોર.
એ પેલા એને અહીં મુકી ગયો? ના ના બસ એક. કાકા કેદી જાય? ડિલેવરી નું કરે છે?
પછી અહીંયા જ રેને ડિલેવરી માં.
હમ.
હમ
પછી જાય દાખલ થાય એટલે જખલા ઈન સઠી આવતા રેશે ચાર પાંચ દી ની રજા આલે
હા. હા પા
બસ અયા દવાખાનામાં કોણ દઈ હું આવી
ઠીક હા ત્યાં તો કોઈ નથી ને એમને તો એ મમ્મી નેં તો
કોઈ નથી. બેનું હશે તો બેનું હાહરે છોકરા ને
કોમાં છે પદે
હા.
તા તા યા હા. હા નોર્મલ થઈ જાય તો તો વાંધો નો આવે. ઉમે નોર્મલ થઈ જાય સીધા રેનમાં એમ કઈ વાંધો નો આવે.
હા હા મે હું તકલીફ પડે.
હ
ઉભુ થવામાં એમ.
હા ઊભું થવામાં તો મારે ક્રિસ વખતે બહુ જ ઓલું જ છે તું ક્રિષ વખતે નતું મા પેલી ક્રિસુ વક્ત તો એ વાધો ન આયો.
ત્રીસું વખતે ને ત વજન તમારો ઓછું હોય ને તેમાં વધારે બચા એટ આપે ખડી ક્યાથી આવ દવા
એટલે જ ને શિવભોગ મારે એમ જ થયું તું જે વક્ત મારો વજન વધી ગયો ને એમાં પછી ઊભું થવામા ને બાપા મને તેમ સાથે કોયર હું તો મરી જ જય.
મે હું કીધુ ખબર હે કૃષિ બોડી બહુજ છે
બવુ જ છે.
તો
અરે તો હવે દવા
કરતા વધારે મેડમ ક્યાં કઈ દવા બવા કઈ આવીશે નહી કે
હા.
ને તારા રાખવો હોય ને તા કોઈ તો બરફ બરફ બીજા તારામાં
ઓહ હાય હાય ઓલ હમ્મ કર પીસી ઓડી વાળા ને ઘડીકમાં રેવાની તકલીફ થાય બીજી પણ એક તો તાર થઈ ગઈ એક વાંધો નહી એટલે
એટલે જ મેં તો કીધું હ રહીતો ઠીક છેને મળી દું ઠીક છે.
હા લે છે એટલે વાંધો નહી. ન હોય ને તો ઉપા દે બાપા
હ એટલે તો હું કહું વજન નું તાર વડે પેલા તો વજન ઉતારું પછી પ્રેગ એના વચન તો ઉતરે નકર એટલી પાછો દવ કીલો ચડે તો હું ક્યાં જાઉ.
દ કિલો હું મારે તો દ મા કેટલા વી કિલો માથે ઊંચક્યો હોડીઓ તો પર હાઈઠ અઠ જ કિલો હતો વજન તો હીતેર ને એસી. ને નેવું કિલો થઈ ગયો હતો મારો તો નેવ્યાસી ત્રી કિલો એટલે મારે તો તો અહીંયા તો અમારે બાહઠ ઠજતો હાઠ બા ખાઠજો
મારા સુરતાલી હતું છેતાલી સુદતળી ત્રણ એની આસપાસ ફરતી તી. પછી છેટ એન ટાઈમે હે ને મોકલ સાઈઠે દીધીતી.
હા
પણ સાઈઠ જ અત્યારે સત્તાવન છે એટલે મારે હજી કિલો હું વધારુંને એટલે હું પાછી હતી એવી જ થઇ જાઉં હતી ને એવી.
હા હા તો એટલે એટલે જ મેં ફોટા જોયાન તારા તો મેં કીધું આ તો જો હાવ ઢેફ્લો થઈ ગયો હા.
એ ઉતરી ગયોને તે મને આશાબેન છેને કેમ કે મને હું કીધું તું કે રોટલી તો ખાવાની જ નહી. બે દી હુધી અન્નનો દાણો નો નાખ્યો મોઢામાં વિસાર કર. એક દી હુધી ખાલી પાણી પીકી ને એક
પણ ઉતરી જે ઉતારે પણ વધી તો પાસો વધી જાતો હશે ઉતરી જાય ને તોય ને મારે તો ઉત્ત ઉતરે તો પસી હવે વધતો નથી. હવે હે ને પાસો હું એ અત્યારે તો હવે હું ખાઉં બે ત્રણ રોટલીને એમ ખાઉં તોય હવે વધ તો નથી પાસો એમ. નકર તો પેલા
પાણી પીવાનું કીધું છે પાણી કલર અ પાણી રાખવાનું. એમાં બે ચમચી ગુનો બોટલ નાખવાનો. પછી પાણી હુલાવીને રાખ દેવાય હલાવીને રાખ દીધું. પછી પોત નીચે બેસ જાય ને પછી ઉપર ઉપરથી પાણી પીવાનું. એવું મને બે દી હુધી મેં પાણી જ પીધું વિચાર કર. પછી હા બે દિવસ જેવું થયું ને પછી ઈ મને ઇયા મૂકી ગયા પસી ન્યા હે ને નયા તડકે બેઠીને, તડકે હુતીને એવું જ કરતી જેમ જેમ ગરમી થાય ને ગર ગરમી થાય ને ગરમી જ થાવા દીધી હવે અહીંયા તો હું તડકે ક્યાં હુવા જાઉં બારે તડકો તો આવે નહી.
આ તે એટલે ગર જેમ ગરમી થાય ને એમ હે ને વજન ઉતરે મને ગરમી બહુ જ થાય.
હા પસી મને બહાર ઈયા હુવડાયવી. બ્લેન્કેટ ઓઢાડીને ને પરસેવો થયો ને એમાં મને ગીરો મટી ગયું હો મટી ગી એમ. ઓલું હે ને મને પીત વધી ગયું તું આ ઓલુ એનર્જી ડ્રીંક પીતી. પછી આપડે આમ ગ્રીન ટીને ઈ બધું ગરમ જ કેવાય.
તો ગરમ કેવાય મને એટલે ગરમ કે ને એટલે પછી વધારે ઓલું બધું આવે એમ.
હમ એવું કાંઈ ન હોય મને
મન તો આવે જ છ હાત દી.
એટલે તો તમારું શરીર આમ હું કેવાય એક પાત્ર એ પડે એમ.
હા હા એટલે જ એઈ પીસીઓડી વાળામાં ઈ પ્રોબ્લેમ હોય એને હેને ઈ અ ધર રેગ્યુલર ન હોય આઈ ઘણાને બધા ને થાયરોઈડ હેન પીસીઓડી હેન ત્યાં થાઈરોઈડ બારાને ઈ કે રેગ્યુલર જીવન એન કે જીંદગી આખી દવા ખાવાની જ ઈ કે પીસીઓડી ઓલા થાઇરોડ વારાને એમ કીધું.
પીસીઓડીમાં કાંઈ દવા ન હોય એમાંથી ચાલ જાય ને તો ચાર આની કોઈ દવા ન હોય પણ આમાં તમે એક્સરસાઇઝ ને કરો ને એક્સરસાઇઝ કરો, ખોરાકમાં ધ્યાન રાખો ને એવું બધું કરો ને એટલે તમારું નોર્મલ થઈ જાય હતું એવું. એમ ન કોઈ વાંધો આવે. હા એમને મળે નહી ત જેમ જેમ મથી ને નિકળતું
હમ હમ.
નથી નેટા જેવું હોય. મસાલા જેવ મસાલા જેવુંઈ ગોડ ગોડ અંદર
અંદર ઠીક હોય હા ઓય હા હ.
કરતા વધારે બીજ બનતા હોય આપે એક કે બે બીજ ની જરૂર હોય તો જેને રાખો હોય એની વાત છે આપ કામણી માંથી આને
હા આપડે હવે અમાર થાવ કામ નઈ નથી. અમાર તો હાવ નહી તે પૂરું હવે તો બાપા માંન મોટા થયા છોકરા હલો
તમારો ઓ પીમ પડ્યોને મારે એ કોઈ દી લેવી નથી પડી ગોળી.
કઈ.
હા. મારા કિરણ બેન તો એ ઓપરેશન કરી નલે.
હા એ પણ અમે હે ને આમાં હતા ને તમે કરી ન દીધું હરે કરાવતું જ
હા.
આ ઓલામાં ગાર્ડ ઉપર કરાવી ને હમ.
કાટ ઉપર ન કરી દઈ.
ક્યાં કરી દીધું અમને એ કે છ મહિના પછી છ મહિના પછી પાછુંયાં કરાવવા જોએ પાન
હા.
પાછો આરામ કરવાનું છ મહિના પછી મારે કોોયર્યું પછ હું બીજું. આ રમ નહી પણ હવે પછી કઈક પૈસા મળતા ન હોય ને એમાં. ઓલ પાંચ છ મહિના પછી આવે તો પાસા મળે ને એમાં.
હા સપટે હ.
એવી રીતના કઈક હોય તો અહીયા હ કઈ બીક લાગે પછી હવે અહીંયા ભેગા ને ભેગા હોય.
હા.
એ વાંધ બીજું હા.
હાલે.
ના. હા થઈ ગયું હોતું પાદી નથી.
થઈ.
હમ. ઓ ભૂર બાપા હવે હવે થાકી ગયા પાપા સોકર હસવી હસવી.
એમ.
પણ બેને એક એકને મોકલી તા એક. પાસું તૈયાર જ હોય ત્રિશુણ ની સાાડ મોકલીએ ને. ત ઓલો ઉઠી દે આખો દીમા નિમા જ ઘુસવાણા હોય. હમ મને મજરે એવા નોકદી. હે.
હ તો કઈ પન.
હા હવે તો કઈ ઉપાધિ નહીં. હવે તો બસ નિરાઈત હવે રખડવાનું.
હા.
જગો જગા એ.
નાર સ આવવા જોઈએવે.
છે.
એમને તો હજીય બધુંય કામ બાકી છે હજી તો પાછું છે આગળ આવીને આપડે બધાયને.
એનુ બધુંય બાકી જ છે હજીય? હુંય હજુ જો ઓલું બનાઉ હું કેવાય? ઊનનો ઓલુ ખબર અ લગનની તારીખનો ઓલુ બનાવવાનું આવે. ઓલામાં.
ઓલુ તારીખ છે અમારમા.
હા હા તારીખ છે એમાં ઓલું હે હા. હા એવું મસ્ત બનાવાનું આવતું.
હા હા.
હે?
હા હ.
હાલો ઓલું બનાવાનું. એટલે ઓલું અ ખબર ઓલી રિંગમાં બનાવાનું આવે વ્હાઈટ. કલરનું હા રૂમમાં હા હા હા હા હા.
સી એની અંદર તારીખ હોયને યા બિલનો એક.
દિલ કરો હા હા હા બસ એવું એ વન ટાઈમ મંગાવ્યું મેં ને મોબાઈલમાં થી જોઈ જોઈને કરું શું હજી પણ ઓલું કપડુંને લેવાનું બાકી હે દુલ્હન હા. દુલ્હન હાટું ઓલું તું ઘાઘરો એનું લેવાનું બાકી ઓલીન ચણિયા ઉલકા પડવોયની.
કેના હાટું બનાવું હે કોઈક લગન છે? હજી કરવા
હવે હું કરી લીધા એને બનાવીન તારીખ યાદ રાખીએ કરી લીધા એન
હો હાર બનાવ પસી મને કઈ જાવ મનેય મારે પાહે તો એવો પડ્યો હુંમને એવું. આપડે જો રૂમાલને એવું બધું લેવું પડે. એ એવું નહીં એવું નહીં. હા એ નખો છે મોખુ છે ઈ જ રૂમાલમાં જે ભરવાનું હોયને ઈજ.
હ હ તો એય હું તો તો બનાવી તો એને બધુંય ઓલું આવે ઓનલાઈન. હૂપાટ એને હૂ
હંચામાં ઈ દોડો હંચામાં નાખીને મેં બનાયવુતુ હતું શિવનું નામ લખ્યું તું. એના કર્તામાં.